હેલો.
જય શ્રી કિષ્ના.
જય શ્રી કૃષ્ણબહેન કેમ છો તમે?
હું પણ મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું, આજે આપણે અધિક માસ વિશે વાત કરીએ.
હા અધિક માસ પુરુષોત્તમ માસ તરીકે પન બી ઓ ઓલખાવામાં આવે છે.
હા એકદમ સાચું કયું તમે અધિક માસ માં તે આવે છે હિન્દુ પંચાગમાં ચંદ્ર અને સૂર્યવંશ વચે વંશ વર્ષ વચ્ચે એમ તફાવત દૂલ કરવા માટે લગભગ ત્રન વર્ષે એક વાર અધિક માસ આવે છે.
હા મનસ માનુંસ નું ધાર્મિક મહત્વ ઘણું વધારે છે અને હા આ માસમાં ભગવાન વિષ્નુ અને અ ને સમદ્વિક્ત માનવામાં આવે છે. એથી તેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે.
હા એકદમ સાચું કયું તમે. ઘણા લોકો પૂજા-પાઠ, જપ, તપ, દાન અને સતંગ કરે છે અને ધાર્મિક ગ્રોથ નું વાચન પન કરે છે દાન કરવાનું શું મહત્ત્વ છે?
તો માનવામે છે કે અધિક માસમાં કરેલું દાન અને પૂન્ય નું ફલ વિશેષ અ મલે છે ઓર ગરીબોને અન્ન, વસ્ત્ર અને એ જરૂરી વસ્તુઓ નો દાન કરવાનું મહત્વ બહુ છે.
એકદમ સાચું કીધું મેં.
પણ ઘણા લોકો તો ઉપવાસ પણ રાખે છે.
હા બિલકુલ! ઉપવાસ થી મન અને શરીર બધે શુદ્ધ થાય છે. સાથે ભગવાન નું શ્રમણ કરવાનું અવસર મલે છે.
હા આ માસમાં લગ્ન અને ગ્રહ પ્રવેશ જેવા શુભ કાર્ય અમ અ માટે એ ટાલવામાં આવે છે. ઓર કારને કી ઈ સમા સમયને ભક્તિ અને સાધના માટ તે વિશેષસ્વા માનવામાં આવે છે તો એથી માંગલિક કાર્ય કરતા હતા. ધાર્મિક વિકાસ પર બી વધુ ધ્યાન આપવામાં આવે છે.
બિલકુલ સાચું કયુ આજના વ્યસ્ત જીવનમાં અધિક માસ નો શું સંદેશ છે.
આ માસમાં આપણે થોડું સમય કાઢીને ચિંતન આત્મન ચિંતન કરીએ તો સારા વિચારોને આપ અપનાવવાનું જોઈએ ઓર અને જીવન નો સુધાર નો સદેશ આપ આપે છે.
બિલકુલ બાલકોને અધિક માસ વિશે કેવી રીતે સમજાવું જોઈએ તેઓને ધાર્મિક વાર્તાઓ કરીએ સંસ્કારો આપવા અને સેવા અને દયાનુ મહત્ત્વ સમજાવનું જોઈએ
હા તેઓનું ધાર્મિક અ વાર્તાઓ ને કેવી સંસ્કારો આપવામાં અને સેવા અને દયાનું મહત્વ સમજોન સમજાવનું જોઈએ
બિલકુલ સાચું કઈ તમે સારા સંસ્કાર જીવનને તા સાવથી મોટી સંપત્તિ છે, અધિક માસ પણ ધાર્મિક રી પિતિઓ માટે નથી પણ સારા મનુષ્ય બનાવની પ્રેરણા પન આપે છે.
સાચી વાત કોવો છો તમે બેન હેલો તમારી બેહેન અવાજ નથી આવી રહી છે.
હેલો.
હા હા આવી રે છે.
હા આ માસ આ માસના આપણે શું સંકલ્પ લેવા જોઈએ?
આ માસમાં ક્રોધ, ઈશિયા, અહંકાર અને ખરાબ આદતે છોડીને પ્રેમ, દયા, સેવા અને ભક્તિનો માર્ગ અપનાવનો સંકલ્પ લેવો જોઈએ.
ખૂબ સુંદર વિચાર છે, જો આપને સારા કર્મ કરીએ અને ભગવાનનું શ્રમણ કરીએ તો જીવનમાં શાંતિ અને સુખ મલી શકે છે.
હા સાચી વાત કહો છો તમે ઓર અધિક માસમાં આપણે ગરીબ પરિવારની મદદ કરનો કરવાનો પ્રયાસ કરનો જોઈએ ઓર સાથે દરરોજ થોડો સમય નીકાલે ને અમ ભગવાન ની પ્રાર્થના કરની જોઈએ ઓર સારા વિચારા માટે પણ પડીએ
એકદમ સાચું કયુ તમે કે ગરીબોની પરિવારની મદદ કર ક ગરીબ પરિવારની મદદ કરની છીએ અને સાથે દરરોજ થોડા સમય થોડા અને સારા વિચાર માટે પણ કરી જોઈએ આથી આપનું જીવન વધુ સારું અને અર્થપૂર્ણ બ બને છે.
હાચી વાત કહો છો ઓર ઘણા લોકો તો પૂજા, પાઠ, જપ, દાન, અને સત્સંગ કરે છે. ધાર્મિક ગ્રંથ ગ્રંથનું વાંચન બી કરે છે.
હા બિલકુલ સાચું કયુ તમે ઘણા લોકતો પૂજા, પાઠ, જમ અને અ ડાન અને દાન કરવાનું તો ખૂબ મહત્ત્વ છે. કે અધિક માસમાં કરેલું દાન અને પુણ્ય ફલ વિશેષ મલે છે, અને ગરીબો અને ગરીબોને વસ્ત્ર અને જરૂર જરૂર જરૂરી વસ્તુઓનું દાન કરવા દાન કરવું બી જોઈએ.
બિલકુલ સાચી વાત કહો છો તમે અધિક માસ ના સમયમાં ગાયોને ચારો નાખવાનો કૂતરો ને રોટી દેવાનો વ બી ખૂબ મહત્વ છે ઓર જો જનાવર, જનાવરોને ભી કરવાનું ખુબ મહત્વ છે, તો બી કામ બહુ કર ન જોઈએ
હમ, એકદમ સાચું કયું અને ગાયોને પાણી, પાણીના ટેન્કર ન ખાવાનું ચારો ન ખાવાનું, ઓ બી ખૂબ મહત્ત્વ છે અધિક માસ મે તો અને અધિક માસ મે તો અ બાળકોને અને ભા ભણી ભાણીભાઈ હોય ને
હા, હા, સાચી વાત
તો, વડાને, હા, વડાને ભી કપડા વગેરે દેવા જોઈએ એને ખૂબ લાભ થાય છે
સાચચી વાત કહો, ભાણેજરા ભાણજી નો તો ખુબ મહત્વ છે કેવા છે કે કથના કતરા બ્રાહ્મણોને જીમાવાનું ઓર, ઓર ભાણેજ, ભંજો ન કરવાનો વર્ણો બહુ મહત્વ છે, અધિક માસ ના સમયમાં
બિલકુલ સાચી વાત કી તમે એ એની ધાર્મિક વાર્તાઓ કરીએ અને સંસ્કાર આપો જોઈએ અને સેવા અને દયાલુ, દયાલુ, બનવું અને દયા કરવા તે બી બહુ જ મહત્વ અને સમજવું જોઈએ
બિલકુલ સાચી વાત કહો શો તમે અ છોટોસો સરોવર હોવે તલા વણરી માટી બ માટી નાખ કોઈ ભી લગ જઈએ અધિક માાસ મે બહુ જાયા કરે છે
હ, બિલકુલ સારું ક્યુ તમેં
તો, માસમાં બી બહુ ધાર્મિક કાર્ય ભી વેવે છે ઓર અધિક માસ નું કરેલું દાન, પુણ્ય, બી મિલે છે તો અધિક માણસ નું બહુ મહત્વ છે
બિલકુલ સાચું કયુ તમે અધિક માસ મે ક્રોધ ઈષ્યા, અહંકાર અને અખરાબ આદતો, છોડેન, પ્રેમ, દયા સેવા અને ભક્તિ નો માર્ગ અપનાવનો જરૂરી જોઈએ
બિલકુલ સાચી વાત કહો સો તમે મંદિર જવાનું બી ખુબ મહત્વ છે મંદિર જવાનું તુલસી પૂજન કરવાનું બહુ મહત્વ છે
બિલકુલ સાચું કેય અમે અને અધિક માસ મે પીપલ, પીપલી, પીપલ કી પૂજા કર પૂજા કરવું હોય ખૂબ મહત્વ છે અને ભગવાન, ભગવાનનું શ્રવણ કરનું બી ખૂબ મહત્ત્વ છે
હા, હા, હમ પીપલ રે વૃક્ષ મે તો ભગવાન વિષ્ણુ ન પ્રવાસ છે તો વ ન ભી બહુ મહત્વ છે પીપલ ની પૂજા કરની મંદિર જવાનું ઓર પુરુષોત્તમાસ વિષ્ણુ ભગવાનને ભી આ શ્રમિત તીર્થ છે તો મનો ખુબ મહત્વ છે
બિલકુલ સાચું કે તહો
આ માંસ માં તો બહુ મહત્વ છે ઓર અહીં આ સમય ભક્તિ અને સાધના માટે બી વિશેષ માનવામાં આવે છે
બિલકુલ સાચું કે અને મારા મતલબ, બ્રાહ્મણ હોય ને, તો અધિક માસ મે કથા ખબરાવે, સુનાવે.
હા, બિલકુલ સાચી વાત કહો છો તમે. ઓ ધાર્મિક વાર્તા કેવી, સંસ્કાર આપવા અને સેવાનું. અ દાન નું મહત્વ છે. તો સમજવું જોઈએ કે દાન કરી, દાન કરવાનો અ બાળકોને ને બી એ સમજાવવાનું જોઈએ.
એકદમ સાચું કહ્યું. અને અધિક માસ, આત્મ શુદ્ધિ સેવા અને ભક્તિ નો પવિત્ર અવસર છે. અધિક માસ આપણે સારા કર્મ. સેવા, દાન અને ભગવાન ની ભક્તિ દ્વારા જીવન. બનાવાનું પ્રેરણા આપે છે.
બિલકુલ સાચી વાત કહો છો તમે. આ ધાર્મિક વિધિ માટે બી અ નથી, પણ મનુષ્યના મનુષ્ય બનાવવાની પ્રેરણા પણ આપે છે. આ માસ નો સંકલ્પ લેવો જોઈએ. ઓર દાન, પુણ્ય કરવું જોઈએ. તો અધિક માણસ આપણને સારા કર્મ, સેવા, દાન અને ભક્તિ. એ દ્વારા જીવન ઉજ્જવલ બનાવવામાં આવે છે. તો ચલો તો ચલો, ફીરુ મલીયુ.
જય શ્રી કૃષ્ણ.